આવેછે અવાજ ઓકે તો ટોપિક કવુ
હા બોલો પછી હમે, બોલો
તો શું લાગે છે. વાસ્તવમાં કઈ ભૂત જેવું હોય છે લોકો ભૂતમાં વિશ્વાસ કરે છે, કે નથી કરતા શું લાગે છે, આ વિશે તમને
હ મારું જોવા જાવ તો ત્યાં એક રીતના માનો એટલે એવું નય કે ભૂતમાં માનો પણ એમ અમુક વાર બધા કે ને તો એમાં સાચું માને લો કે ભૂટ હોય, શકે કારણ કે આપણેે જોવા જઈએ તો આત્મા મતલબ કે ભગવાન હો છે તો રાક્ષસ હતા જ તો એ રીતના અત્યારે ભૂત છે તો આપડે માણસો છે. તો મેં માનું કેહો હોય શકે કદી કદાચ અ મારે એક કિસ્સો હતો કે એક ગામ હતું ત્યાં આગળ છેને. હ તને એક જીસી બી હતુ. તો જીસીબી વાળા ત પેલું આવે ને આંબલી તો એ કાપી નાખેલી આંબલી ભૂટો હશે. એ ભૂટે છે ને એ જેીસીબી વારાને બહુ માર્યો અને મતલબ કે એના વિડીયો વાયરલ થયેલા વચ્ચે હજી મહિનાની જ રાત છે. તો લાગે કે હશે અને એમ અમુક વાર અનુભવ થાય કદાચ અ અમારા એટલે ઘરોમાં એવું કે છે એક જગ્યા છે ત્યાં મતલબ કે આપડા ઘેરા લોકો છે તે મરી ગયા ને એમની આત્મા અહિયા ભટક્યા કરે છે એના લીધે આપણેે બધા બીમાર રહીએ છેએ અને આવું બધું અમુક વાર સાચું લાગે કે શાયદ હશે અને અવુ થાય કદી કદા તમને
બરાબર છે પણ ભલેત આમ જોજઈ તો હું તો એટલો બધો બહું વિશ્વાસ નથી કરતો ભૂત માં ને કે એમ તમે કીધું ઈ વાત તો સાચી છે કઈ ભગવાન હોય તો ભૂત હોય તો બરાબરની વાત છે ભગવાનને નથી જ દેખાતા આપણને ભૂત નથી દેખાવાના
હા
પણ આજે તમે કીધું કે વાતચીત તમારા પોત પોતાનાનું મંતવ્ય હોય છે પણ જેમ ભગવાનને પણ જલ્દી નથી મળી જતા એમ ભૂ આપ આટ જલ્દી આપણને નો મળી જાય
હા એટલે મેંવું જ માનું એટલે મેં ભૂતમાં માનતા કે નહીં મને એમાં બીક નહી લાગતી ભૂતથી ચોરોથી લાગે એટલી ભૂતથી નહીં લાગતી એમાં એમ આવું માનું કે અમુક જને એવું કે છે કે ભૂત ના જ હોય તો પછી લોકો કે જો ભૂત હોતા જ હોય તો આપે જે ભારત બોર્ડર પર આપડા જે સૈનિકો કે જેટલા બધા મળી ગયા છે અને બધા કેવું મને સજેસ્ટ કરે એ બધા મરી ગયા તો એ બધા ભૂટો ના થાય મ તમે લોકો એવું કો છો કે ગામડામાં મળે આવતા ઘરોમાં હોય તે લોકો સૈનિકોના ભૂડકમ બોર્ડ પર બનેલા લટકતા મતલબ કે હટાવા અને પાકિસ્તાન વાળાને મારી નાખતા
તને મારી નાખતા બરાબર જ છે
મેં ખાલી મારું લોજિક આપું એ લોકોને કે અહિયાં આપડે જે મરી જાય છે ને વ્યક્તિ એ લોકોની કંઈક ને કંઈક નાની ઈચ્છા હોય છે કે હું મતલબ કે અહિયાં ફરવા જવું છે અથવા કામ કરવું છે ને એવું ને એવામાં જ કદાચ એનું મૃત્યુ આવી ગયું હોય તો એ ત્યાં ને ત્યાં ભટકે ને એવું કે છે કે મારા કોઈ વ્યક્તિ આ પૂરું કરી શકશે એની અંદર મતલબ કે એ જતું રે ને એવું જયારે સૈનિકો છે તો સૈનિકો માં એવું કે સૈનિકો એ જયારે આર્મી બન્યા છે કે પોલીસ બન્યા છે એ ટાઈમે એમને સફળ કરે છે કે હું આ દેશ માટે આજે નહી તો કાલે બલિદાન જ થવાનો છું એટલે એમને મનમાં કોઈ ઈચ્છા જ નથી હોતી એટલે ભૂત બનતા નહીં
બરાબર છે એના સાચી વાત છે એનો અદિત્ય કે એનો ગોલ એ છે કે બલિદાન ધર્મ એમ કેને એનું એમ.
એ જ છે એટલે એને આજે નહી તો કાલે મરવાનું જ છે એટલે એને મરવાનો જે ભય નહીં જયારે આપણા જેવા વ્યક્તિઓને તો મળવાથી બીક છે કે કદાચ હું જઈશ રસ્તા પર એક્સિડન્ટ થઈ જશે તો મારા ઘરનું શું થશે ને એવું જયારે આર્મી વાળા ને ખબર છે કે હું મરી જઈશ તો મારી પાસે બીજા આર્મી વાળા છે જે મારા ઘરનું ભરણ પોષણ કરી શકશે અને દેશ માટે એ પણ છે તો એ રીતનું મા એ મારું લોજિક
ના બરાબર છે એટલે પ્રેક્ટિકલ થોડું જ વધ ઓલું સારું છે પણ એમાં મને નથી લાગતું કે હોય કેમ કે હું ભગવાન માં એટલું બધું બિલીવ નથી કરતો એમનું કેમ નથી કરતો હું એક એનર્જી તરીકે માનું છું એક પોઝિટિવ એનર્જી છે કે આપણને કંઈક ને કંઈક આપણને હેલ્પ કરે છે આપણે જેટલું કે યુનિવર્સ આપણને હેલ્પ કરે એ પ્રમાણે હેલ્પ છે નથી એમ વાત નથી કેમ અત્યાર સુધી એમ રજવાડા એ છે એની મદદ કરવા માટે તો માતાજી હતા અને એની હજી ચાલ્યા રાખે છે નથી કરતા એમ નહીં પણ એજ રીતે કે ભૂતો ને આપને પછી એમ કે બધા અત્યારે અંધશ્રદ્ધામાં વધારે કે ભુવા આવે ને ભુવા દાના નખાવે પછી કે મારા શરીર માં માતાજી આવેને શરીર માં આ ભૂત આવે ને ઈ આપડે એટલા બધા જે પવિત્ર મન લાગતો કે મનુષ્ય એટલા બધા કે ભૂત ય આપણા શરીરમાં આવે કેમ કે માતાજીની ભ ભગવાનને તો સાઈડમાં રે ભૂ તો એમ કેવાય કે મહાદેવ ના એક ઓલા હતા. પૂજારીની હોય અ તો એ એટલા પવિત્ર હતા ને કે આપણા શરીર માં તો ન જ આપડો તો એટલા ખરાબ સી એમ નેતર એમ કેવાય છે હ અને જ્યાંથી સ્વર્પ અમે વાતચી તેમમ નથી જાવ તમને કે શ્રાપ છે તમે મૃત્યુ લોગમાં જન્મ લેજો એટલે એ લોકો એમ જ મૃત્યુ લોગ છે.
હા હા
એટલે એટલા પવિત્ર છે તો આપણા શરમાં ક્યાંથી આવવા છે, એમ
આવવાના છે એજ ને આ બનતા આ બધું જે કરે છે ને અમુક એટલે એમ તો એવું ના બોલાય કારણ કે એ લોકો આપણા ધર્મ ન જ કરે એ લોકો કરે ને ત ત મને એટલું હસું આવે કે મનામાં માતાજી આવી ગયા છે આવું કઈક હોય. જયારે આપડણે દસે રાખીએ કઈક હોય તે સમય અમે લોકો કેમા અંદર આવી ગયા છે, આ માટે ને પૂણજો અને આવું બધુ તો એ ટાઈમે તો મને અમુક વાર હશું પણ આવે અને અમુક વાર એવું થાય કે આટલા બધા એ લોકો પવિત્ર છે કે મતલબ કે આપડણે કેટલા પાપીલા હશે કે આપડામાં આવું કઈક શક્તી જોવા નહીં મળતી જયારે લોકો તો ભલે ને કોઈક અમુક સેવા વસ્તુ હોય છે તે લોકોની અંદર જોવા મળી જાય છે તો વિચાર આવે કે આ બધુ ને પણ એ લોકો જોવા જઈ તે લોકો હસ્રમા જ વધારે માનતા હોય છે.
વધારે માનતા હોય છે એટલે એવું થઇ ગય જેટલું તમે કેવાય નીચો વર્ગ હોય ને એટલું અને અંધશ્રદ્ધા જેટલી મહેનત ઓછી કર એટલે આ બધા ઉપર વધારે વિચાર ફોકસ કરે એટલે તમે મહેનત વધારે કરો એટલે તો મહેનત ઉપર વધારે વિશ્વાસ રાખવો ભાગ્ય પર ઓછો વિશ્વાસ
હા હા સાચી વાત છે.
તો કયો છે બીજો ટોપિક
અ એક જ મિનિટ ચાલુ રાખજો
હમ્મ
માણસ માં તે સૌથી મોટી શોધ કઈ છે.
માણસ માટે સૌથી મોટી સોટ મારી દ્રષ્ટિ જો મારી માટે તો મોબાઈલ છે એવું મને લાગે છે.
અ હા પણ
ટેકનોલોજી ની હોય શકે.
હમ્મ
મને એવું લાગે છે, કે એક વિચારવા જેવુ છે, કે આટલો આમ તો એક આપણા હાથ જેવડો એક ડિવાઈસ છે એમાંથી આપણે શું નથી કરી શકતા બધું જ અત્યારે ઓનલાઈન ઓફલાઈન મોડમા ઓફલાઈન વખતે બધા બધા આપણે ઓનલાઈન એમાં કરી શકીએ છીએ.
હમ્મ હમ્મ એટલે કે બધું જ મોબાઈલ પાઇ ગયું બિઝનેસ થી લઈને બધું જ મતલબ કે માણસ એ એવું શોધ્યું છે કે જેની અંદર આપડણે ઘર બેઠા બિઝનેસ કરી શકીએ છીએ ઘર બેઠા ટ્રાવેલિંગ ઘર બેઠા ખાવા બધું જ કઈ બાકી નથી રાખ્યુ
એ કેવાય ડોરેમર નું ગેજેટ છે એ પ્રમા ગેજેટ છે ડોરેમ નું તમે આમાં ગણ બધે બધું થઈ જશે.
હમ હમ સાચી વાત છે, એમ
એવું છે કેનુ
હા હા
તમને શું લાગે છે કયું લાગે છે, તમને
હા
તમને કેવી લાગે છે, સારી શોધ
એજ કે માણસ ની મતલબ કે આવુંજ કર્યું છે. ગેજેટ જોઈું છે, કે જેની અંદર આપડે બધું જ ફરી મળરી ને બધું જ કરી શકીએ છે. આપડો મિત્ર સાથે વાત કરવું હોય, તો વિડીયો કોલ હવે તો લોંગ ડિસ્ટન્સ નું પણ આપનેય ના થાય દુઃખ ના થાય કારણ કે મોબાઈલમાં તો કન્ટિન્યુ રોજ વાત થતી જ હોય છે પછી અ ત કઈ ખાવા પીવાનું મગાવ તો ઘર બેઠા ખાલી પાંચ દસ મિનિટમાં જ આવી જાય છે. તો બધું બહુ સહેલું થઈ ગયું છે એટલે માણસ ની એક આજ સોધ છે એક સૌથી આ સોઈ પેલું- એની સ તો બધા બુ આવિષ્કારો બધા સુવિધા છે બધું એના લોન્ચ કરયા છે એને બધું
હમ
બના બોલો
બરાબર છે તો લોકો ઝડપી થી ગુસ્સે કેમ થઇ જાય છે?
કેને બોલો તમે પેલા
હું બોલુ કઈ જ વાંધો ન હાલો
હાહા
અ આમ જોવા જાઈ તો પેલા એવું આપણા ધર્મમાં અને કેહેવાય ને ગ્રંથમાં એવું લખે્યું છે કે આપણે ત્રણ પ્રકારના ખોરાક કે આવે
હમ હમ
આસિક સાત્વિક અને તામસિક
હા
સાત્વિક એટલે સાદો ખોરાક જે કેવાય ને ખીચડી ઢી ઈ પ્રમાણે શાક રોટલી બોવ મસાલા વાળું તીખું તરેલું એવું બધું નહી આંશિક એટલે મીડિયમ મીડિયમ તામસિક એટલે માંસ મચ્છી આવી ગયું બવ તીખું તરેલું પ્રમાણે બહુ કહેવાય ને ઈ ખોરાક એક તો જો જઈએ કે વધારે પડતો આવો જે કોઈ ખોરાક ને ઈ ખાય ને ઈ પ્રમાણે ગુસ્સો આવવાનું પ્રમાણ ને બહુ વધી જાય છે બીજી વ એવું એવું છે કે માણસ ને ઘરીકવાર માં ને ઘરીકવારમાં કાઈ ઇન્સ્ટન્ટ ગુસ્સો આવે એક તો સહનશક્તિ તી બહુ ઓછી છે બીજું મગજ બહુ એવા થઈ ગયા છે પેલા કરતા પોતાને સહનશક્તિ નથી અને ઉતાવળે કાંઈક ને ક ઈન્સ્ટન્ટ જોઈ અત્યારે કેમ કે ત્રીસ ત્રીસ મિનિટમાં રીલસુ અને બધ શોર્ટ્સ બધ જોવાનું ટેવું છે ઇન્સ્ટન્ટ અને દસ દસ મિનિટમાં ડિલિવરી આવી જવ વધારે આવી જાય ને ઇન્સ્ટન્ટ બધાને જોય છે મારે જોય જ ઘડીક માં એને ગુસ્સો છે સ્સો આવી જાય છે આપ મારે અને શાંતિ બઉુ ઓછી થઈ ગઈ છે મેડિટેશન છે એવું ક કઈક ને કક એક્ટિવિટી તમે કરતા હોય મગજ ને શાંતિ માટે કઈક સ્પોર્ટ રમત છે તો વાંધો નથી આવતો જે નથી કરતાને એને આ પ્રોબ્લેમ એવું લાગે છે કે જોવા મળે છે આ કારણ હોય શકે
તો એનાથી મતલબ કે તમે જે કીધું એના મતલબ કે જે કોઈને ગુસો આવતો હોય તો કંટ્રોલ કરવાનું કઈક એમાં ખરું કે કઈ રીના એ લોકો એમનો ગુસ્સો કંટ્રોલ કરી શકે આમાં એવું હોય કે કોઈ વ્યક્તિ પર્સનલી આવુ તમે કીધું માંસ મચ્છી ને એ પણ ન ખાતું હોય ન એ બહુ મસાલા વાળું ને એવું ના ખાતું હોય બરાબર મડિયમ ખોક ખાતું હોય પણ છતાંય જોએને ગુસ્સો કન્ટિન્યુ રહેતો હોય તો
તમનેે રે છે
છે એટલે સિરિયસલી એવુ થાય કારણ કે મારું મગજ એવું છે મેં જો તમે કીધું એવીના મેં સ્પોટ લઈને કઈ કામ કર્યું હોય છે મેં દર શનિ રવિ બે કલાક છે ને મતલબ કે આ મંદિર માં નિવાસ કર છું કન્ટિન્યુ બે દિવસ મતલબ કે પછી કઈ એવું કઈ નોનવેજ બી નહી ખાતી નહી મસાલા વાળું ખાતી મીડિયમ ઘરનું જ મતલબ કે ખાવા જોઈએ તોય છતાંય મારું મગજ બોવ ગરમ થાય ને મને ખાલી કોઈ વ્યક્તિ ખાલી બોલાવે ને ખાલી સરખી રીતે નહી બોલાવે ને કેવું છે જોર માં બોલી જશે ને તો હું એ માણસ પ્ર્યે એટલી ગુસ્સે રહીશ કે મે બે ત્રણ દિવસ સુધી ની બોલું નહીં. અથવા તો કઈક ને કંઈક કટી રહું છું.
બરાબર મેન તો એ છે.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
કંટ્રોલ મન કંટ્રોલ તમારે ઘતા હું મગજ છે મગજ જેટલા તમે વધારે કાબુ કરશો વારે વારે પ્રેક્ટિસ કરવી પડે મેન વાત છે મેડિટેશન તમે જે કરશો ને
રીલ્સ પણ નહી જોતી એટલી બધી કે મેં રીલ્સ જોઈજ ને અમુક મારા વિચારો પણ કદાચ બદલાય એવું પણ નહી હું ત મેં સારું જ જોઉં છું પણ છતાંય મારું મગજ જ એવું છે કે મને ગુસ્સો પહેલાથી જેવો છે.
. એટલે મેઈન તો આપ ટોપિક શું ક મેડિટેશન ને યોગા તમે કરો તો એનાથી બઉ વધારે બધે એને રિઝલ્ટ મળે છે.
મેં કરું જ છું પણ હાલથી યોગા થોડાક ઓછા થયા. તો એમાં પણ એવું હતું કે સવારે પહેલા સાત વાગ્યાના ઉઠીને મતલબ કે કરતી ત આવું. પણ અમુક સમય પછી લાગતું કે આટલું કરવા છતાય મધ તો ગુસ્સો આવે જ છે તો જા કશું કરવું નથી મારે તો.
એમાં ગુસુ થઈ ગયા.
સાચે એમાં મારે આજે પણ આજનો કિસ્સો જોઈએ ને તો એમાં પણ મારે એવું હતું મમ્મી એટલે મે કૈસા કામમથી હતી ને મમ્મી ખાલી એવું બોલી કે હું પાસ્તા લઈને આવું છું બધાના પાસ્તા બનાવી દે એમ એના મમ્મી એ વાત કરી અને પછી મેં જમવા બેઠી તો પાસ્તા નહી એની બદલે મેઘી મળી અને મતલબ કે ખાટી રોટલીહી ઉમેલવ તોયમાં એટલો ગુસ્સો મમ્મી હાથે વાત નહીં કરતી ક તુંજે મેં તું મને જે જોય તું તે કમ ના મળ્યું એ મે બરી ચાલુ થઈ એ તો આવું થાય છે ગુસ્સો તો અઘરું કામ છે
કંટ્રોલ કર બરાબર છે તમારે જેટલા શાંત શાંત પડી જાવને વાંધ માને એવું મને મોસ્ટ ઓફસ્તુ બહુ ઓછા પ્રબ્લેમ આવે તો કેમ પી જવાનો શાંતિથી કઈ બોલવાનું ન જેટલ એવું લાગે ગુસ્સો આવે છે એવું છે તો હા બોલવાનું બંધ કરી દેવાનું.
હા એટલે મારે પેલા એવું જ હતું એટલે મેં પ ના હાલ તો મારા ચાર વર્ષથી જો જોવા જ તો ખુદ પર થોડોક કંટ્રોલ થયો છે. કે કદાચ મારા મન ગમતા વ્યક્તિ હોય અથવા તો મારે જેની હાથે મારી બેન હોય કે એની હાથે બેસું. તો મને શાંતિ મળે પણ એને પેલા તો મારી બેન હોય કે મારો ભાઈ હોય ખાલી બહાર પણ મને પૂછીયા વગરને જતાને તો એમના એટલો ગુસ્સો આવે તો એવું બધું થઇ જતું મારી બેહેન તો હંમેશા મારાથી ચીરતી જ રેય. કે તું તો હંમેશા ગુસ્સો કરે ને તારે તો મારે રહેવું જ નથી. હ પણ હવે સારું થોડુંક કંટ્રોલ થયું છે હવે જે એ કેઇ ઈ રીતે ચાલે
એ મે કીધ પ્રેક્ટિસ ને કરો ઓટોમેટિક આવી જાય
ન ક કરીશું કરીશું હવે તો.
બરાબર છે બસ ટાઈમ થઇ ગયો છે તો કરું કન્ટિન્યુ કે
હા હા.